હલો શું કરો ભાઈબંધ?
મજામાં, તમે શું કરો?
બસ મજામ.
કેવું ચાલે, શાંતિ.
બસ, શાંતિ યાર.
એવું ને. બોલો, બીજું કેવું છે?
શું ચાલે? બૈરી છોકરા.
અમારે ચો છે, બૈરી છોકરા.
યાર મને એવું લાગે કે, લગ્ન થઇ ગયું છે તમારું.
ના ભાઈ અમાર થતા જ હશે, લગ્ન તો તમારા થઈ ગયા છે. હમ.
હા, મને એવી લાગે કઈ ગયા.
ના ભાઈ તમારે ક્યારે કરવા, લગમભગ ન ક્યારે રાખવાનું.
તમારે તો હજુ યાર વાર છે.
એવું. બોલાવજો, હા, ભાઈ, ભૂલી ના જતા તહીં, અમે અહીં ને તમે તહીં કરલો નહી, ભ
ના, ના, બોલાયશું.
હમ.
હજુ આઠમો ચાલે. એ તો મેં તો કીધું તું, હ, તમે આગળ નીકળી ગયા, મારો પતા લાગે છે પતે.
વા
હ ગે કરરી હમ.
હા, ત ફ જ કોણ જો.
મા ફોન ચાલુ થઈ ગયો, એટલે મ કઈ પણ નઈ એ મુતિમાં.
શું કર્યું? એ એક નહી તો કે, મારે ફેર ગયો એમ.
હા.
ચા બાપ એવી હતા.
ચા બાની પીધા બીજું કઈ વા.
હાા, પેરો શું કે? ન એલો.
હા.
હું કરું, તે લેવા આવજેવ, પીવા આવજે એમ.
આ તો કરને કઈ.
હ, તો તો સમજે શું કીધું ને.
હા, યો કરાવશે ને, હું પીવા છે એમ.
બીજું કોઈ નવરું છે, એમ પૂછેે?
હા.
ના ભાઈ. અંદર બાથરૂમમાં કીડયો જ હતું નહી, પેલા એમાં હરા.
બોલના.
તાલું ત ખવાનું.
ભાઈ હ, તમે ફોન કોલ લુખો છું, કર
અ તુદા તું એ લોકોડ જ કહે છે, એમ આજો નહી કરું એમ, કસો આજો નહી.
હું તને તનો ફ મારતો બહાર તો ઉપાડતો નહીને.
ના, ના, કશું વાંધું નહી.
અરે આ લુખાયેલ નંબર તો જો લોકોને સેવ કરે.
હાલ્યા કેવું ખબર છે ને.
નિકુલ બૈલું ઉઠતા સંડા
ખદ કેવ ટમટર મસાાલો સવા બાકી
હા હા અરે હવા નંબર સેવ કર નિકુલ પૈલું ઉત્તર
હા આમલી લુક છોકરી જે વાતો કરે છે એ માન
કમરવાદ
બાબુલાલ
હા બોલો
કોણ સિધુ રે
એ તો આકોવાળમાં
કોણથી વાત કરે
ખુબ છોકરી જે વાત કરે ગ્રુપમાં નંબર નાખે ને ખુક છોકરીએ ફોન કરે ત છે દસ મિનિટ થઈ ગયા આપણે કે કે દસ મિનિટ થઈ ગ શું થયું કે દસ મિનિટ થ શું થયું કે આપડે વાત કરવા
હા
અહી કુત્તરી બોલી
નાા આપ એડા અ ભાઈ ત પમ જ
મા માપ મા રેજે
લઈાર એક નાખ નાખ બોલોલા હૂ ચાલે
હ સુુંઈ નઈ વાતો હો ભરી બા ભજન ચાલે ભજન હો ભરી
કોણ જોડ
તમારે જોડે તો
આ જાાવ ખોટો જ નહી આ જા હ તમ તો જોઈ તમ તો જોઈ જઈને જ ઘોળા થઈ જાવ એવું છે
આડો બચો
એઠી ચાલ તો ભહળવા નીકુળ ક એપ્લિકેશન પેલ કશું ચાલુ કરે પેલું કશું ભેધા
અને નહીરા કે એવડ આવ
દ મિનટને દસ મિનટ ઉપર થઈ તુ
સ્થળું આવ છો ને હા હા
હલો
એલે બોલ બોલ બોલ બોલ બોલ બોલ બોલ
એટ મારે બહાર થઇ ગયું તું અત્યારે એક વાર ચાલે
હે
બાર થઈ ગયું તો બાર મિનિટ. કારણ. તું મન કર નાખ.
મારા ઘરે.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
તું ઘર નઈ ગયેલો પછી.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
મને આમે એવું લખીને આવો કે તમે ક ફોર્મ કરો ને એમ જો તમે પેલા ચર્ચા કરી. તું કને કોલ શરૂ કરતા પેલા કોલ સમજાવ એમ કરી.
હા.
એના વા ફરી માને ફરી મારે.
. કેમ ભીલાડ ઉઘરાણી કરવા.
સાજુ એક છ તે કાલ ના પૂરા કરતો તો તરા.
મારો ફોન મારેલો તીજો મા ટાસ્ક તમારો કેટલા જણા છે. તમા લોકો
તે કાલના ના કેલા પુરા કરે.
મને તો ખબર જ નઈ પણ. તલા બે કયા બહેનનુ. એ આ શું આયો. આઈ ગયું હા ગયું પેમેન્ટ ન કરું ખુલી ગયો જો કઈ બી. એક મિનિટ મારા પેમે
ઓ નો નો.
બાકી એટલે જીમેલ આઇડી ને. યુપી આઈડી લા બે હલો અલા હોય જ ને અલા. ગૂગલ પે ચાલુ નઈ તેમા યુપી આડી હોય અલ્યા ઉપર શોન્તી રાખ શું ચાલે.
ગરમ પાણી જ હતું બસ અલ્યા. નઈલા ચરબી કરે હૈ.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
તો માલબાલને ફોન કરાવડે ને વાત કર.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
દસ કોલ આઈ ગ્યા. દસ કોલ તાર આવી ગયા. હું એ ફોન લાગવું. યુપીઆઈડી ગૂગલ પે ખોલલે એમાં જા. પ્રોફાઈલમાં ને એમાં ઉપીઆઈડી આવશે નીચે. લખી જો આ ઉપર ઉપર. . . ફોટુ પાડ સ્ક્રેઇનશોટ પાડ. અમે પ્રાઈવેસી ના નની પડ બોલ ભાઈ તારું માઇનસ છે બસો માઇનસ જશે ખાલી કોઠા માસ છે મારે માઇનસ એને બસ્સો માઇનસ છે પણ લથમ ના ને તાર ત નાખીલી
બોલો
હા બોલોન
બોલો બોલો કઉન્ટ પેન બ કોઈ નહી બધા ચાલુ જ છે.
હા શેડી રસ પીવા હા એ મળ મળલ મળ
રામ રામ
રામ રામ